કેમ છો?
બસ મજામાં, તમે બોલો કેમ છો?
બસ મજામાં એ નહ આ તો મેં કીધું થોડું આપણે પાણીનું સંરક્ષણ કરવું જોઈએ એના વિશે મેં કીધું થોડી ચર્ચા કરી લો.
હા, એ તો સાચી વાત છે. પાણીનું બચાવ એ તો આજકાલની જરૂરિયાત બની ગઈ છે.
હા એ તો સાચું કીધું તમે. જળ છે તો જીવન છે અને જળ નથી તો કશું નથી આપડે એ તો પણ ચાલે અને પાણી ન એક-એક ટીપો આમ અમૂલ્ય છે. કારણ કે પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જ પાણી ઉપર નિર્ભર છે. આજે અ આપણેે દરરોજ પાણીનો ઉપયોગ કરીએ છીએ સવારે ઉઠીને દાંત સાફ કરવા સ્નાન કરવા રસોઈ બનાવવા કપડા ધોવા ખેતી કરવા અને ઉદ્યોગ ચલાવવા સુધી દરેક કાર્યમાં પાણીની જરૂર છે પરંતુ તું આપડે એવું ક્યારેય વિચાર્યું કે છે કે જો એક દિવસ આપડે પાસે પાણી જ ના રે તો શું થાય. અને વૈજ્ઞાનિકો ચેતવણી પણ આવી આપી રહ્યા છે કે જો આપણે આજે પાણી બચાવીશું નહી તો આવનારી પેઢીઓને પાણી માટે ઘણો સંઘર્ષ કરવો પડશે એટલે પાણી નું સંરક્ષણ હવે એક વિકલ્પ નહી પરંતુ ફરજ બની ગયું છે.
હા એ તો સાચી વાત કીધી તમે એમ કે પાણી આપણા માટે બહુ જરૂરી છે સૌથી પહેલા તો એ જ વાત આવે કે આપણા શરીરની અંદર ટીપર્સેન્ટ સ્ન્ટીપરસેન્ટ
છે વોટર છે એ પાછ પાણી છે આપણને ત્યાં સમજાઈ જવું જોઈએ. પાણી કારણ કે કે આપણા માં તો સૌથી પાણી જે જો દરરોજ ના જે છે આપડે આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ તો હોય છે ખર્ચ કરવામાં રોજિંદા બીજા કામોમાં ખાવાનું બનાવવામાં. હવે આપણા જે પૃથ્વી એના ઉપર પાણી અના રોધ છે. એક તો મીઠા મીઠું પાણી કે જે પીવા લાયક છે. અને એક જે કે બીજું બધું જે અન્ય જે સ્ના એ કે જે થોડું ઘણું બરફ ના સ્વરૂપમાં છે થોડું ઘણું અ. જે સમુદ્રમાં છે ખારું પાણી એ બધું તો હવે આ બધામાં થી જો પીવા લયક આપડણે પાણીની વાત કરીએ તો એ ખુબ ઓછું છે. ને ખાલી ત્રણ કે ચાર ટકા જે છે પીવા લયક પાણી છે. તો જયારે આટલું ઓછું પાણી હોય પીવાલાયક ત તો એક તો પીવા ભજુ અને બીજી એક વસ્તુ કે જે હવે તો જે પીવાલાયક પાણી નથી રહ્યું કે જે મતલબ કે બીજું જે પાણી છે જે આપણે વાપરવામાં ડેલી યુઝમાં કે ઘરગથ્થુ વપરાશમાં વાપરીએ છીએ પણ હવે તો અછત પડવા લાગી ગઈ છે. તો બંને પ્રકારના પાણીની બચત કરવી એ આજકાલની જરૂરિયાત બની ગઈ છે.
હા એ તો તમે ઘણું સાચું કીધું. અને મહત્વ પણ છે કારણ કે પાણી પ્રકૃતિની સૌથી આમ કિંમતી ભેટ છે એવું કહીએ તો પણ ચાલે પૃથ્વી પરનું દરેક જીવન પાણી પર આધારિત છે મનુષ્યના શરીરમાં પણ લગભગ સાઠ સિત્તેર ટકા પાણીનો જ છે. ખેતી આપણે પાણી વગર વિચાર વિચાર પાણી વગર વિચારવી પોસિબલ જ નથી અને પશુ પક્ષીઓ માટે પાણી જીવન છે વૃક્ષો અને વનસ્પ પતિ ના વિકાસ માટે પાણી જરૂરી છે ઉદ્યોગ વિીજ અ વીજ ઉત્પાદન અને જે દૈનિક જીવનમાં પણ આપણે પાણી ન વિશાળ અ જથ્થામાં ઉપયોગ કરતા હોય છે જો પાણી ના હોય તો આપણે જીવનની કલ્પના પણ અશક્ય છે. અને ઘણા લોકો આમ કેતા હોય છે કે પૃથ્વી પર તો ઘણું પાણી છે. હકીકત તો એજ છે કે પૃથ્વીના મોટા પાણીમાં ખારાસ છે. અને પીવાનું યોગ્ય મીઠું પાણી આપણે ખુબ જ ઓછું છે. આજે ઘણી જગ્યા એ ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટી રહ્યું છે. નદીઓ તળાવો સુકાઈ છે વરસાદ અનિયમિત થઈ રહ્યો છે. અને ઘણા ગામોમાં મહિલાઓને પાણી માટે કિલોમીટર દૂર સુધી ચાલવું પડે છે. આ સ્થિતિ આપણા માટે તો ખુબ જ ચિંતાજનક છે. અને પાણીના અછતના આપણે મુખ્ય કારણો જોઈએ તો પાણી નો બગાડ ઘણા લોકો લોકો આમ નળ ખુલ્લા રાખે છે ગાડી ધોવામાં અથવા બગીચામાં જરૂર કરતા વધુ પાણી વાપરે છે. પછી વધતી જતી વસ્તી તો વસ્તી વધતા જ પાણીની માંગમાં પણ આપણે સતત વધારો થઈ રહ્યો છે. વૃક્ષોનું કાપણ તો કે વન વનવનાશને કારણે વરસાદનું પ્રમાણ પણ અને ભૂગર્ભનું જળનું પુનઃવરણ પણ ઘટી રહ્યું છે. સાથે સાથે કારખાનાઓ કચરાઓ ગંદુ કારખાનાના કચરાઓ ગંદુ પાણી અને પ્લાસ્ટિક ના કારણે નદીઓ અને તળાવ પ્રદુષિત થઈ રહ્યા છે પછી આબોહવાના બદલાવના કારણે પણ વરસાદની પદ્ધતિમાં ઘણો ફેરફાર થઈ રહ્યો છે એ આપણે જોઈ પણ રહ્યા છીએ હલો હલો હલો હલો અને પાણીની અછતના પરિણામો પણ છે કે પીવાના પાણીની સમસ્યા થાય ખેતીમાં નુકસાન થાય ખાદ્ય પદાર્થોની અછત સર્જાય પશુઓ માટે પાણીની તકલીફ પડવા લાગે આરોગ્ય સમસ્યાઓ થાય અને પાણી માટે ઝઘડા અને, સ્થળાંતર પણથતું હોય છે દેશના